હેલો.
હેલો.
હા બોલો બસ મજામાં તમે કેમ છો? બોલો શું ચાલે?
બસ બસ એકદમ જલસા ચાલે છે તમારે કેવું ચાલે?
બસ મારે એકદમ સરસ ચાલે કેમની યાદ આવી તમને અચાનક
બસ યાદ આ મેં કીધું બહુ દિવસ થયા મેં કીધું કોલ નહી કર્યો મેં કીધું કોલ કરી લેવા દો મસ્ત એક આમ ઈન્ટ્રસ્ટિંગ આમ વિષય હતો મારી જોડે કે ડિજિટલ યુગ માં ફૂડ બ્લોગર અને ખાવાની બદલતી પસંદગીનો
અહ આટલો સરસ વિચાર તમને કઈ થી આવ્યો.
એજ ને આમ મેં કીધું બેઠા બેઠા મેં કઈક વિચાર આવતો હતો મેં કીધું તમને કોલ કરી લેવા તો તો થોડીક વાતચીત કરી ને થોડુંક જાણવા મળે.
ચોક્કસ ચોક્કસ કરીએ ચર્ચા પર આપડે બહુ સરસ વિષય છે.
બિલકુલ કેહેવાય છે ને કે પહેલાના લોકો છે ને રેસ્ટોરન્ટમાં જવાનું એ પણ સ્પેશિયલ ઓકેશનમાં કરતા હતા પણ હવે તો લોકો છે ને રીલ જોઈને દરેક વીકેન્ડે નવી નવી જગ્યાઓ શોધે છે હો.
અરે હા સાચે હો કે નવી રીલ નહી આવેય ને આપડે તો એવું થઈ ઉત્સુકતા થઈ જાય. કે આજે અહિયા જઈશું હજી તો વીકેન્ડ આવે ને બધી જગ્યાઓ એવી ભરાઈ જાય ને કે આ જણે રીલ મૂકી નથી એ બધા વાયરલ બી બહુ થાય છે આના લીધે
એજ ને અને બધાનું કારણફૂડ ફૂડ બ્લોગર જ છે.
હા એ તો છે હ ફૂડ બ્લોગિંગ કરે કે બ્લોગિંગ એનું લખે મતલબ એ બધું આપડે જોઈએ ને એટલે આપણે એનાથી આકર્ષિત થઈએ અને ફોટા તેવા સુંદર સુંદર મૂકે ને ફોટા જોઈને એવું થઇ જાય. કે આ ખાવા જઈએ આ ખાવા જઈએ.
બિલકુલ સાચી વાત છે એટલે તો કે છે કે જો કોઈ એક બ્લોગર આમ સેન્ડવીચ કાતો કોફી અથવા ડેઝર્ટ વાયરલ કરી દે તો બીજે દિવસે ત્યાં છે ને લાંબી લાઈન જોવા મળે છે આપણને
અરે હા સાચે કોઈ કસી ઓફર મૂકી દે ને તો તો બાપા આપડો નંબર જ ના આવે ત્રણ ચાર કલાક વગર અત્યારે તો એવા સીન થઈ ગયા છે ને કે બધા આવું ફોનમાં જોઈ જોઈને તો એવું આવે છે ને બધું
એજ ને પણ આમ કેવાય ને કે આ બધી વાત તેમની સાચી તો ના હોય આમ બધી પોઝિટિવ તો ના હોય. કારણ કે ઘણી વખત છે ને લોકો હેલ્થ કરતા છે ને પ્રેઝન્ટેશન પણુ વધુ ધ્યાન આપે છે.
હા એ તો છે જ હા કે અત્યારે પ્રેઝન્ટેશન પર બધું ધ્યાન આપે ને આપડે જયારે ખાઈએે ને તો કશું ખાવામાં સ્વાદ ના હોય દેખાવામાં તો એટલું સરસ હોય ને પણ હવે
એજ ને એટલે તો કેવાય કે ફૂડ બ્લોગર પણ છે ને કેમેરા માટે ખોરાકને ડેકોરેટ બનાવે છે પણ રિયાલિટીમાં છે ને ટેસ્ટ એટલો સરસ હોતો નથી જેટલો લાગે છે.
એટલે કેવું હોય કે અમુક વાર સારો હોય છે જ પણ અમુક વાર કેવું કે મોસ્ટલી બધા કેવું કે એ લોકો જાય ને ત્યારે હારું હારું બતાવે પણ આપડે જઈએને તો આપણું મન મરી જાય. કે આ કેવું વસ્તુ છે પણ આમ બે વસ્તુ હોય એવું આપડે જોઈય ને એક સિક્કાના બે આમ હોય પાસા એટલે જુદું જુદું થઇ શકે છે.
બિલકુલ સાચી વાત છે અને જોવા જઈએ ને તો આજે છે ને ઘણા લોકો આજના મોબાઈલ માંથી જ આમ ફોટો પાડે ને પછી જ આમ જમવાનું આમ ચાલુ કરે જેમ કે આમ સ્નેપચેટ લઈ લઈએ પેલા ખાવાનો ફોટો પાડે પછી જ જમવાનું શરૂ કરે છે આજકાલ તો એવો ટ્રેન્ડ ચાલે છે ને
હ કે ખાતા પેલા એનો ફોટો લયા વગર ખાવાનું ના ખવાય નહી તો ખાધેલો ના કહેવાય એવું જ અત્યાર તો
એજ નને એટલે તો કેહે છે કે આજકાલ આ ડિજિટલ યુગનો જમાનો થઈ ગયો છે જેમાં આખો સમય છે ને મોબાઈલ પર જ હોય છે લોકો અને નવી પેઢીઓ
હા હ હાચે કે ખાવા જાય ત્યારે ફો જોવાનું હવે તો કેવી ટેવ પડી કે સીરિયલ ના ચાલુ હોય યુટ્યુબ ના ચાલુ હોય એ વગર ખાવાનું ના ઉતરે બધાનું કે નાના છોકરા હોય ને બે વર્ષ નો છોકરો હોય ને તો એ મમ્મી એવી ટેવ પાડી હોય કે ખાતું જ ખાશે જો ફોન આપશે ને તો જ ખાશે એટલે આવું નાના છોકરા ની આવી ખોટી ખોટી ટેવો પાડે
બિલકુલ બિલકુલ એ એ હું જોઉ છું કેકીટ કેટલાક લોકો છે ને રેસ્ટોરન્ટ પણ પોતાની વાત કરતા કરતા નથી પણ આમ વિડીયો જોતા જોતા જ જમતા હોય છે ત્યાં ખુબ જ આમ ખોટી આદત છે
એ તો છે જ ખોટી આદત હવે તો એના નુકસાન જોવા જઈએ ને તો બહુ નુકસાન છે એવું છે
હા એજ ને અને કહેવાય ને કે કોન્ટેન્ટ ક્રિએશન એક મોટો બિઝનેસ બની ગયો છે હા
બઉ જ મોટો બિઝનેસ આમ એવું જોઈએ ને તો પૈસા એમાં અત એટલા બધા છે ને કે લોકો બધા બે આમ દસ ઘર છોડીને છે ને બે ઘર માં એ લોકો કન્ટેન્ટ ક્રિએશન કરતા અત્યારે એવું છે પણ હવે બધાને એવું ફેમ રાતોરાત ના મળી જાય ને
બિલકુલ સાચી વાત છે ને આ કેવાય છે ને કે આ બિઝનેસ થી કેટલાક લોકોને છે ને રોજગાર પણ મળ્યો છે તમે જેમ કીધું એમ
હા હા બહ બધા લોકોને રોજગાર મળ્યું છે
બિલકુલ અને પહેલાના જમાનામાં તો કેવું હતું ન્યુઝપેપર પર કઈક કામ આવતું હતું તું પણ હવે તો આમ ડિજિટલ થઈ ગયું એટલે લોકો આમ જોઈને જ આમ એને વિચારી લેતા કેટલું સુંદર જગ્યા છે કેટલું મસ્ત ખાવાનું છે કે ચાલો ને આપડે બી એવી બધી ઈચ્છા થઈ જાય અંદર ની અંદર
હા હા એવું તો થાય જ છે કે આપડે આમ જોઈએ ને એટલે એવું ત યાર આજે તો જવું જ છે કેટલું મન મારીશ જઈએ એવું વિચારીને આપડે બધે આવા જતા રહીએ એવું થઈ ગયું છે અને હવે તો તમને ખબર કે એવું ટ્રેન્ડ ચાલ્યું કે બધા ગાડીઓ લઈને વેચવા બધું ખાવા વેચે કે સ્ટોલ ઉપર ઉભા કરે અત્યારે એવું બહુ ચાલ્યું છે
હા એજ ને આ બધું છે ને અમદાવાદ અને મોટી મોટી આમ સિટીમાં વધારે જોવા મળે કારણ કે ત્યાં વસ્તી પણ વધારે અને લોકો છે ને આમ એમનું માઈન્ડસેટ જ અલગ હોય છે તેમનો. કે કઈ નું કઈ તો એમને કરવું જ હોય છે આમ ઘરે બેસવું બેસી રહ્યું તો એમને ગમતું નથી પ્લસ કંઈક એમને ચાલુ કર્યું તો તેમાંજ તેમને ફૂડ બ્લોગર ને બોલાવી દીધા જેથી કરીને તેમનું આમ છે ને બિઝનેસ પણ દોડવા લાગે જો તેમનો એમનો સ્વાદ હારો હોયને તો
હા એટલે કેવું એ ત છે અતારે બધાને બિઝનેસ કરો છ કે તમે જુઓ ને આમાં તા મોસ્લી નાની ઉંમરના જ લોકા જોવા મળે. કે ઓગણીસ વીસ વરસ ન છોકરા છોકરીઓ હોય. પણ કામ કરતા એટલે અતારે એ છે જ અતારે કે બહાર ના જેવ કલ્ચર બથાવા મળ્યુ છે, આપડુ ધીરે ધીરે. કે બધાને ધંધો કરવો હોય, પૈસા કમાવા હોય એટલે બધા અતારે આવું કરે છે જ.
બિલકુલ સાચી વાત છે ને આમા તો આપડણે રહી જ ગયુ કે કેટલા આમ ગુજરાતી ફૂડ્સ પણ આમ... કેવાય ને કે સારી પોપ્યુલર બની ગયુ છે ગુજરાતી ફૂડ. જેમ કે, આપડે લઈ લેમ... ખીચું લઈ લઈએ, હાંડવો લઈ લઈએ, ફાફડા લઈ લઈએ, સિવસળ લઈ લઈએ અને બીજી બઉ જ બધી ટ્રેડિસનલ વસ્તુ પણ છે, ને આમ છપ્પર બની ગઈ છે.
હા ગુજરાતી ફૂડ તો બઉ જ અતારે ફેમસ થઈ ગયું છે બધાને એવુ હોય.. કે આપડે ચાખીએ બધાવા આપડે તમે બરોડા બાજુ જાવ ને તો બધા રોજ સવાર આમ્મ સેવસળ ખાવાની તો એટલી ઉતાવળ હોય કારણ કે, ત્યા તો બધા સેવસડળ ખાવા જાય.
એ જ ને બિલકુલ સાચી વાત છે કે આજકાલ બધુ બોઉ જ જાત જાત.. નું ખાવાનુ નીકરી ઉઠ્યુ છે ને બધા દેસ અને વિદેસ સે ને બધાનું ખાવાનું અને સ્ટાઈલ તેમની અલગ અલગ હોય છે જમવાનું. સ્વાદ બી અલગ અલગ હોય છે. હ
હા, એ તો છે જ હ તમે અત્યાર તો છે ને આપડે આઉટ ઓફ ઈન્ડિયા નુ ખાવાનુ બધા સ્ટ્રીટ પર વેચવા માળ્યા. તમને ખબર..
ઓહ! શું વાત છે.
હા કે તમે જુ હ કે પેલું વ ચે પેલુ લંડનનું ચોકલેટ ટોબેરી હતુ ને તો એ વાયરલ થયુ તું તો બધા સ્ટ્રીટ પર વેચતા તા. પછી તમે જોવો ન તો હવે તો બધા પેલુ ભિંગ્યો રોમ બેક કરીને એક નોક કોન્સેપ્ટ ચાલુ થયો છે. તો એના પર પણ બધા ગાડીઓ લઈને બાર ઊભા જ રહે છે ને.
શું વાત છે? આ તો લોકોને આમ કેવાય ને કે ઘરે બેસી રેવુ તો ગમતું જ નહી આજની પેઢી ને તો. કંઈક ને કંઈક ધંધો અને સ્ટાર્ટઅપ તો તમને કરવું જ હોય છે. હ
હા એ તો છે જ ને અને આમ આમ જોતા જોવા જઈએ ને તો સારુ કે, અત્યારથી આવુ વિચારે છે કે કમાવું જોઈએ અને આમ પોતાનુ જાતે ફોડી લેતા હોય. તો પછી આગળ જઈને કેટલુ સારુ મા બાપ ને પણ શાંતિ રે.
બિલકુલ સાચી વાત કીધી. અને આમાં પણ આપણે રહી ગયુ કે લોકો છે ને આજકાલ હેલ્ધી બાઉલ અને પ્રોટીન ડાયટ અને ઓર્ગેનિક ફૂડ વિસે આમ બઉ જ આકળષણ થયા છ હું.
હઅ હઅ, એ તો છે જ. બધા ખાવા પણ ખૂબ જાય છે આ બધા તો હવે
એ જ ને અને શું તમને એવું લાગે છે કે ફ્યુચરમાં એઆઈ પણ આમ ફૂડ રિકમેન્ડેશન આપશે.
હ અત્યારથી જ મન તો લાગે કે બધું એવું બધું થવા જ મળ્યું ધીરે ધીરે કે તમે વરસ બે વરસમાં જોશો ને તાાર તો આખું આમ બધું બદલા જવાનું છે એઆઈ થી
બિલકુલ હ સાચી વાત છે ને ખોરાક નો છે ને મુખ્ય ઉદ્દેશ્ય આમ સ્વસ્તા અને આનંદ બંને છે હો.
હા જુઓ. આનંદ લઈએ પણ આપણે સ્વચ્છતા નુ પણ ધ્યાન રાખવું જ જોઈએ કે ભાઈ ક્લીન હશે ને ત આપડણે બીમાર ના પડવા જોઈએ એટલે એવ નઈ કે કશે પણ આમ જઈને ખઈ લેવું એ પણ જોવાનુ કે ચોખ્ખાઈ હોવી જોઈએ એ વસ્તુમા.
એજ ને અને કેટલાક તો કોઈ છે ને વિગન ડાયટ ફોલો કરે. તો કોઈ હાઈ પ્રોટીન ડાયટ કરે અને કોઈ તો ટ્રેડિશનલ ફૂડ તરફ બી આમ ફરી રહ્યું છે હ આજકાલ તો આમ જપ્પર ટ્રેન્ડ બની ગયો છે.
એ તો છે હ બધાનું જુદું જુદું પોઈન્ટ ઓફ વ્યુ હોય એવું છે બધું. કે કોઈ એવું વિચારે કે વિગન ખાવું જોઈએ કોઈને પ્રોટીન ખાવું જોઈએ. એક્સરસાઇઝ હોય શરીર ના હોય કે આપણે બોડી બનાવા તો પ્રોટીન વાળું ક અન અમુક લોકો એવું હોય કે જીવા માટે ખાય છે ભાઈ વધુ મળે તો સારું ખાઈ લઈએ આપડે એવું.
એ જ ને અને કેટલાક તો લોકો છે ને સેલિબ્રિટી અથવા બ્લોગર ને જોઈને છે ને તેમનું પોતાનું ડાયટ બદલી નાખે છે ભોજ જ ખોટી આતા.
હા હા પાછું એવું જોઈ ને પછી એના આપણા શરીર માં કોઈ ન જોઈન ખાઈએ એમના શરીર ને શું જોઈએ આપણા શરીર ને શું જોઈએ જું જુદું જુદું હોય એટલે એ બધું આપડે ધ્યાન રાખવું જ જોઈએ.
હા એજજ એજ કઈ નહી તો આપડે ચોક્કસ બીજી વાર કોઈક સારા. વિષય પર વાત કરીશું મજા આવી ગઈ મળ તાર હા.